હલો ુંું બસ બસ મજા છેલો બલોું આછા આપડે છે ને યોગ વિશે બધી વાતો કરશું યોગના કેટલા ફાયદા
છે હ
બરાબર હા બોલો ચાલો યોગ્ય વિશે
યોગ હમ યોગ નો મતલબ તો એવો થાય છે જોડાણ યોગ શું થાય છે પ્રાપ્ત કરવું મેળવું બરોબર હવે આપડે સવારે ઉઠીને યોગનુંું મહત્ત્વ બહુ વધી ગયું છે
હમ હમ
લોકોને, ખુબ જ દિવસ સારો જાય યોગથી.
તો
અને યોગથી છે ને એક અંદરની ઊર્જા વધે છે એટલે વ્યક્તિ ની કેપેસિટી, એટલે કે બોલવાની કેપેસિટી, માનસિક કેપેસિટી, સહન કરવાની કેપેસિટી એનું વ્યૂ બધું જ એક સાથે વધે છે ડેવલોપ થાય છે, પણ એ ધીરે ધીરે થાય છે. આપડે વિચારતા હોય કે બે દિવસ યોગ કયરા અને આવડી ગ્યું એમ નહી, યોગ એક નિયમિત પ્રક્રિયા છે, જે રોજ કરવી જોઈએ. ખરેખર તો યોગનુ મહત્વ સવારે જ કરવું જોઈએ. સવારે યોગ કરવા જોઈએ.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
કર છે.
હા, બરાબર છે. તમે બહુ સરસ વાત કરી કે યોગ પેલાના ઋષિ મુુનિઓ, વડીલો એ બધા યોગથી જ પહેલાં કરતાં અને અત્યારે યોગ એટલે હેલ્થ માટે બોવ સારું છે. એમ જયારે સ્કૂલ માં હતા, ત્યારે આપણને પીટીને એવું બધું કરાવતા યોગ જ હતા ઈ.
હા
આ અને પદ્માસન છે. એવાં બધાં અત્યારે, અત્યારની જનરેશનમાં કોઈ પલોઠી નથી વાળી શકતું. અને હવે બધા યોગ તરફ વળ્યા છે એની બહુ સરસ છે કે યોગ ક બેસ્ટમાં બેસ્ટ એક ઓલું છે હુ કેવાય શરીર માટે હેલ્ધી અને તમે જેમ વાત કરી જે સ્નાયુ છે, બધાં બંધાઈ ગયા છે, એ યોગ દ્વારા ધીરે ધીરે આપણને છૂટા પાડે છે. અને આપળે અ કે અ શરીરને કઈ રીતે તમને તંદુરસ્ત યોગ રાખે છે, તમારા જે અમુક હાથની નો વળતું હોય, તે બી તમને અ પેલું ફાયદાકારક છે બરાબર છે ને? તમારું શું કેવું છે?
ખરેખર, તમે જે કીધું એ વાત એકદમ સાચી છે. હવે, લોકોમાં જાગૃતિ આવી છે. આનાથી વીસ વર્ષ અગાઉ યોગનું મહત્વ હતું જ નહીં અને લોકો યોગને ભૂલી ગયાં હતાં. આ તો બાબા રામદેવે ઝુંબેશ ઉપાડી અને લોકોને યોગથી રોગ મુક્ત કયરા ઘણાં બધાં લોકોને રોગો હોય છે, ઘણાં બધાં પ્રકારના રોગો હોય છે. અમુક રોગો સ્નાયુના લીધે થતાં હોય છે. જેમકે કે આપણે શરીસત હલતું હોય એને કહેવાય પાર્કિસન નામનો રોગ આવે એનાંથી શરીર હલ્યા કરે આખો દિવસ પેરાસીસના એટેક આવે. એટલાં માટે તો આવે છે કે આપણાં શ આ સ સ્નાયુઓ જે છે, એ હલચલન કરતા નથી અંદરરુની શક્તિની જેમ આપણે કેમ શારીરિક શક્તિની જરૂર હોય એમ અંદરુની શક્તિની પણ જરૂર હોય છે. જેમ પ્રાર્થનાનો પણ એક સ ખોરાક સ આત્માનો એવી જ રીતે અઈ યોગ છે, એ અંદરુની શક્તિ નો શું કેવાય એને? ખોરાક છે, એવું છે. હા, એટલે યોગ બહુ જરૂરી છે. અને વિશ્વ યોગ દિવસ હવે હમણાં આવશે. થોડાં જ દિવસમાં, એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. ભારતે વિશ્વને ઘણું બધું આપેલું છે, એમાં એક યોગ છે. હા, હવે લોકો યોગનો અર્થ યોગા કરવા મંડયા. એટલા માટે કે અમેરિકનો એમ કેય યોગને યોગા એટલે આપણે યોગા કેવા, કેમ ભાઈ? એ એક વાત કટાક્ષ જેવી વાત છે‌. લોકો અમેરિકન થી આવે એટલે એ બહ સ્વીકારે ખરેખર આપણું જ છે, પણ આપણું સ્વીકારતા નથી. અમેરિકન કોઈ ખાસ વ્યક્તિ હોય, એ આપણે યોગ શીખવાડે તો એનાં યોગ બરાબર અને આપડા વાળો અહીનો પરફેક્ટ યોગ અને ફ્રીમાં હારા શીખવાડે સારા કેમ્પ છે તો એમાં લોકો ના જાય, ના એમાં કઈ ન હોય. લે, એવું કેમ ભાઈ એવું ખરેખર હોવું જોઈએ નહી.
ત્યાં તમે બોવ સ રસ, હા તમે બોવ સરસ વાત ક બોવ ની બોવ સરસ વાત ક બોવ સરસ વાત કરી તમે, કે યોગ છે ઈ પૈસા દઈને બધાઈ જાય છે, શું કામ? કે જ્યાં પૈસા વધારે ત્યાં સારું શીખવાડે. એક માન્યતા થઈ ગઈ છે ઇમ્પ્રેશન થઈ ગઈ છે. ફ્રીમાં છે ઈ સર્ટિ અ સર્ટિ ફાઈડ હોય કે સર્ટિફિકેટ એને સરસ મળ્યું હોય, તોય ઈ એમ કે ફ્રીમાં છે નિ સારું નો કરાવે. અત્યારે પૈસાની માન્યતા થઈ ગઈ છે. જેમ ઊંચું એમ સારું.
હા.
બરાબર છે? કેમ. અને બીજું શું છે કે અત્યારે અલોમ વિલોમ છે, બાબા રામદેવે આપણને ઘણા આસન આપ્યા છે અને એમાંથી ઘણા ને રોગ મુક્ત થયા છે. અત્યાર ઘણા થઈ ગયા છે કે ભાઈ તમને કી કડની ના રોગ હોય તો તમે આ આસન કરો તો તમને એનામાંથી કિડની તમારી એકદમ મજબૂત થાશે. તમારે પેલું શું કેહેવાય? તમારે તેનું ઓલું લોહી બદલાવાનું હવે એ તમારે નહી કરવું પડ ડાયાલીસિસ નહી કરવું પડે. અમુક અમુક અમુક તમે આ આસન કરશો તો તમને ઘણો ફાયદો રહેશે. એને આ ભારત માટે થઈ અને ઘણા બધા એને ખોલાવ્યા છે, એની દવા બી સરસ છે. અને યોગ માટે ઈ બાબા રામદેવ અત્યારે ખુબ સારો પ્રયાસ કરે છે.
ખરેખર. હા બીજ, મારો બરોબર યોગ થી બીજી વાત તમે જે કરી એ પ્રમાણે આજકાલ લોકોને ગેસ એસિડિટી એક એસિડિસ બધાને હોય.
હમ
ગેસ અને એસિડિટી બધાને હોય તો અત્યારે યોગમાં એવા બે ત્રણ આસન છે જે તમે ખાલી ત્રણ મિનિટ કરો ને રોજના એક આસન ત્રણ મિનિટ કરો ને તો તમને ગેસ એસિડિટીમાં અપચામાં જઠ્ઠરના જે પ્રશ્નો છે એમાંથી મુક્તિ મળે રાહત મળી જાય ખૂબ જ બરોબર પણ ઈ જ કરવા જોઈએ એનાથી આપણે શું કરીએ છીએ જમીન ટીકડી લઈ લઈએ છીએ ટીકડી થઈ એટલે આપણે ગેસ રાહત પણ રાહત નહીં બેસાડી દે છે ટીકડી ગેસને ખાલી બેસાડી દે છે ઓલો ગેસને મુક્ત કરી દે છે આવ ફ્રી કરી દે શરીરને આપણું અમુકના પેટ બો વધેલા હોય ખબર છે એટલા માટે કે એણે કાંઈ કોઈ પ્રકારનો શ્રમ આવતો નથી કરવાનો યોગ પણ એક એ શ્રમ છે શારીરિક શ્રમ છે જો એ રીતે યોગ કરે ડેલી અલગ અલગ પ્રકારના આસનો કરે તો એનું શરીર પણ ઘટી જાય અને એને ડયાબિટીસ પછી આ તમે કિડની નું કીધું પછી બીપી પછી આ જે પ્રકારના રોગો છે પછી જઠરના પ્રશ્નો છે એવા અમુક આંતરિક રોગો છે એમાંથી ઘણી બધી મુક્તિ થાય રાહત થાય અને રોગ આમને મટી જાય અને હારોવાર રામદેવ તમે કીધું એની દવા જે આવે છે એ પણ અમુક આયુર્વેદની હારી આવે જડીબુટ્ટીઓ વાળી દવા આવે છે એનાથી રિઝલ્ટ બહુ સારું છે પણ લોકો લેવું જોઈએ લોકો લેતા નથી બસ ખાલી યોગ યોગ કરે અને અમુક લોકો આપણે વાત થઈ એ પ્રમાણે કે યોગના લાભ પુષ્કળ છે આપડ તો ઠીક છે થોડી વાત કરશું એના હોય છે પણ ખુબ જ લાભ છે યોગના ઋષિકેશ ની અંદર દર વખતે ડિસેમ્બરમાં એક આયોજન બરાબર થતું હોય છે એમાં દુનિયાના યોગિ જ્યાં હોય ને યોગના જેટલા હોય ને એક્સપર્ટ એ ત્યાં આવે છે અને બધા એક સાથે ટ્રેનિંગ લે છે અને શું કે નવા શું યોગ આપ શીખવાડે છે પતંજલિની બુક્સમાં જે યોગ છે ને એના કેટલા બધા ઓલા હોય છે હ ઓલા શું કેવાય એને ફાયડાવો લાભો દેખાડે છે એના વિશે બધા ચર્ચા કરે છે અને એ લોકો રોજ સવારે શિયાળામાં વાત કરું છું શિયાળામાં યોગ કરે છે ઋષિકેશમાં ચાર થી આઠ અને એવું પંદર દિવસનું આયોજન હોય છે અને એમાં તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે એટલે તમે એક યોગના ગુરુ બની જાવ અને તમને યોગ આવડે છે બેઝિક યોગની વાત છે તમને બેઝિક યોગ આવડવા માંડે એમ વાત છે એટલે આવી રીતે યોગના ઘણા બધા સિટીઓમાં પણ થતા હોય છે આ ક્લાસ એટલે એમાં લોકોએ જવું જોઈએ અને જે લોકોને શારીરિક રોગ છે એમાંથી મુક્તિ મળે એના માટે ખાસ જવું જોઈએ એમાં કોઈ શરમાવવાની જરૂર નથી અમુક લોકો આમ શરમમાં રહે કે ભાઈ આપણે શું જવું આમ પોલીસ કીટ લઈને આથે લઈને પણ નહીં જવું જોઈએ આપણા માટે ડૉક્ટરે આપણે કીધું હોય તો આપણે કેમ તરત આંખો મીચીને દોડવા માંડીએ છીએ આ તો આપણી માટે છે આ તો ફ્રીમાં છે ડોક્ટર તો પૈસા લીધે છે એવું છે બરાબર ને
હા બરાબર તમે બહુ સરસ વાત કરી કે યોગ વિશે બહુ સરસ અને યોગ આ કલિયુગમાં અહ ખુબ જ કરવા જોઈએ અને ફાયદાકારક છે આપડા માટે ઈ અને આપડા હેલ્થ માટે અ અત્યારે હેલ્થની ખૂબ જરૂરિયાત છે કે સાર રાખવા માટે ખૂબ સારું રાખવા માટે હેલ્થ માટે એ યોગ છે અહ ખોરાક છે એ બધું ખૂબ સારી રીતે એનું કરવું પડે કારણ કે અત્યારે હવે તે ઈ દાએ અહ ની કો કો કરો એટલે બધા ડઇટ પ્લાન ઉપર આવી જાય કે ભાઈ આ ખાવાનું છે આ નથી ખાવાનું. એમ, એવું છે.
પણ એવું છે શરીર ને જેટલા વિટામિન પ્રોટીન જોવે ને એ તો જોવે તે ડાયટ પ્લાનમાં અમુક સમય વિટામીન ઘટતા હોય તો પછી એકની બદલે બીજું ઉભું થઈ જાય. એટલે જો માણસ શ્રમ કરે ને શ્રમ ખેતી કરે અથવા તો ખેતી ટાઈપ નું વેટ વાળું જે કે ને શારીરિક શ્રમ કરતો હોય ને રોજ વ્યક્તિ બે કલાક તો એને કાંઈ ન થાય ગેરંટી. એની બદલે આપડે કા શ્રમ કરવો નથી. બસ ખાલી દવાઓ લેવી છે એના લીધે આ ધી આ બધી તકલીફો ના પ્રશ્નો છે. બાકી કોઈ તકલીફ ને કોઈ પ્રશ્ન ન આવે અને યોગ તો એક અદભુત અને ગેહરો વિષય છે આપણેે તો જશ એના વિશે બે પાંચ મિનિટ પૂરતી ચર્ચા જ કરી છે કે યોગના આવાવા લાભ છે રોગીઓને રોગમાંથી મુક્ત કરે એ યોગ છે બરોબર ને?
બરાબર બહુ સરસ
રોગીઓને રોગીઓને રોગ માંથી મુક્ત કરે એ યોગ છે હા અને એવી જ એવું જ વિશાળ આપડુ આયુર્વેદ છે પાછું આપડે જે આયુર્વેદ વિશે તો કોઈ અશ તકલીક નથી પણ આપડે બીજી વખત હવે કોઈ સબજેક્ટ લેશું તો આયુર્વેદ નો લેશું બેઝિક આયુર્વેદ કેઉં આપડે બેઝિક યોગ વિશે ચર્ચા કરી.
ચોક્કસ ચોક્કસ
તો દરેક વ્યક્તિ એ દરેક ઘરમાં શીખવો જ જોઈએ અને એના ખૂબ જ લાભો છે એ પણ શીખવા જોઈએ એસિડિટી ગેસ ન થાય અને આવી રીતે હજી એક આપણી પાસે વિષય છે એક્યુપેશન એક્યુપેશર પણ અદભુત છે એ પણ આપડા શરીરને વિવિધ રોગથી દુખાવાથી મુક્તિ આપે છે તો એક વખત આપણે એમની પણ ચર્ચા કરશું. તો હાલ પૂરતો આપડે આ વિષયની વિરામ આપ યે છે બરોબર
બરાબર પાઈપ બસ બસ ભાઈ તમને મળી વાત સાથે કરી બહુ આનંદ થયો ફરી મળશું આપડે બરાબર ઓકે જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ.